બરો
હલો, હમ્મ. હ આવે છે. તમે આવેજ છે?
હા, આવે છે. તમે આપો છો ટોપિક, કે હું આપું?
તમે આપ ચાલો, દસ વર્ષ પછી તમે પોતાને ક્યાં જુવો છો?
તો ટોપિક હું આપુને તમે કંઈ દીધું પાછુ.
તમે કઈ આપ્યો છો મેં આપું છું એવું તો બોલી.
ઓકે ઓકે દસ વર્ષ પછી હું મને ક્યાં જઉં છે.
હું.
તો દસ વર્ષ પછી આજના આજના દિવસથી ગણતરી કરે ને તો આજથી થોડીક મહેનત ઓછી થઈ ગઈ એટલે મહેનત ઓછી થઈ ગઈ છે અને પેસીવ ઇન્કમ વધારે જનરેટ થઈ ગઈ ને સોર્સ એવા કરી નાખીશ. પછી બીજી બાજુ એક એક જગ્યા ડેવલપ સારી એવી કરીશ. અન્યા શાંતિથી ખલી આમ શાંતિ મેળવામ માટે જવાનું મોજ મસ્તી માટે. પછી અમુક એવા પ્રાણીઓ પાડીશ કિ મજા આવે એ રીતે કેમ આપણને. પૂરેપૂરો ભાવ પ્રેમ કે આપણી સાથે રહે એ રીતે.
હમ.
પછી સક્સેસફુલ હોય છે વધારે.
પછી.
રીતે બસ તમે કઈ ગયો તો.
મેં. મને નહી ખબર કેમ કે મેં ભવિષ્ય જોયું જ નહી. કદાચ જુઓ તને અસપળસ મકો પણ મેં તો કઉ છુ ને તમારા આન્સર મારા આન્સર ડિફરન્ટ હોય શકે ને!
શું?
તમારો ને મારો આન્સર ડિફરન્ટ હોય શકે ને, તો મારી વાત હાભળો ખાલી બસ બોલો ના વચ્ચે. બોલો હવે બોલુ હવે?
હા બોલો બોલો બોલો.
તો કદાચ જો પહેલા તો બે ઓપ્શન છે કે મેં કદાચ ટપકી જવું. બે ત્રણ વર્ષમાં તો કઈ ભવિષ્ય છે નહી મારું. ને જીવતી હોયશ તો મેં મારા શોખ પૂરા કર્યા છે કે. ડ્રોઈંગ માં બી. સ ડ્રોઈંગ લડ્યું હશે પૈસા કમાયા હશે થોડા ઘણા. ગીટાર શીખી લીધું હશે. બસધ જ તો હું આશે.
કંઈક નવું હજી કંઈક કે આટલું જ તે.
બીજું તો હું હશે મેરજ થઇ ગયા હશે મારા મેરજ થઇ ગયા સે. બે ત્રણ છોકરા હોય હું ખબર.
બે ત્રળ બરાબર છે.
તમે મેરેજ નહી કરો.
માતાજીની દયા હોય તો તો નથી જ કરવા નહી હોય તો કરવા પડશે.
એ એવું તો ના હોય બધા કરવાના જ પર ફજિયાત હોય.
કન ડબક છ બધજું તનયા.
આજે મારા ભાઈ હું કેતા ત ખબર કે મારી મેરેજ નહી. કરવા હાભળશો.
હા કેયો તો.
તો એવું કેતા તા. કે મારે મેરેજ નહી કરવાના મેં ત્રીસ બત્રીસ વર્ષ પછી. એડપ્ટ કરી લેશે એમ બાળક. પાગલ થઈ ગયા બધા આખા ઘરના પાગલ થઈ ગયા ત. કે કે હું લગ્ન કરીને કરવાનું એવુંવું. પણ એવું ખાલી ઇનલોજકલ વાત છે પણ એવ મને એવું થાય કે એવું થાય તો. કેવું મજા આવે કે.
બાદમાં તો દમ હૈ.
એ મને એમ કોણ યુ યુહ સિહ નું એક્ઝામ્પલ આપતા? મેં તો એવું વિચાર્યું કે આ લોકો બોલીવુડ વાળા કેટલા લગ્ન કરે અને પાછા ડિવોર્સ લઈ લે. આમિર ખાન ન મેં જોયું તું કાલે કે પરભ દિવસે ચોથુ લગ્ન ને એમનું બોલો.
શું એક્ઝામ્પલ શું હતું યુ યો યોની સિંગનું.
એવું જ કે એને મેરેજ કર્યા હતા ડિવોર્સ લઈ લીધો હમણાં ડિવોર્સ લઈ લીધો છે અને એક બાળક એડપ્ટ. કર્યું છે એમને.
ઠીક બરાબર.
હમ.
તો પછી એને બોલીવૂડ જાય છે, બોલીવૂડ વાળા તેને ન કરે એટલું ઓછું. એને જેટલા તો ઓ કેમ ન કે ઓ, એક શબ્દ એને કેવો છો પણ ચાલે એવું છે. તો પછી.
તો બોલા કાપી. આ ટોપિક તો મેં આપ્યો ને, એટલે હવે તમારે બોલવાનું ટોપિક.
તો પછી તમને કોઈક એવી ટેકનોલોજી કેવું, કોઈ ટેક સિલેક્ટ. ગેજેટ વાપરવા માં તો તમે કયા ગેજેટ વાપરશો, જે રિયલિસ્ટિક હોય એવા? ડોરેમોનના એવા બધા નહીં.
હમ. રિયલિસ્ટિક હોય પણ તો આપો કે કયા કયા ગેજેટ છે, તો હું. વિચારીને કહું ને, કયા અ સિલેક્ટ કરીશ? ચાર ઓપ્શન આપી લો, ચાલો. બે આપી તો ચાલો, બે. હ હ.
તમે તમારી રીતે ક ને કંઈક વિચારીને હવે મારે કેમ વધારે લેવું?
લે, કેવું આ તો કે વાત કરો તમે.
હા, તો પણ એ સાચી જ વાત છે ને. તમે કંઈક વિચારો તમે તમારી રીતે કઈક વિચારવાનું છે, મેં તને ટોપિક દીધું.
સારું, વિચારું છું. સાંભળ હવે ખાલી.
બોલો ખરે.
કે છે, કઈ નહીં, એકલું વોટ લઈ આવીશું.
નથી.
કરી, બીજું રોબોટ બધું કરી નાખે, મગજ મારી.
વાહ.
તમે, તમે હા, બીજું તો શું હ. એવી એક જગ્યા બડુ, એના એવી લિફ્ટ એવી. ફ ને એવું સા, તો મે બી કે આ મારે બેઠ હોય તો મારે જગ્યા. તો તમે. કઈ નહિં, નલોજિકલ વસ્તુ છે. કશું લોજિકલ નહીં બોલો, ચાલો લોજિકલ વસ્તુ.
એવું કઈક ગેજેટ તો, એવું તો મોબાઈલ કંઈક સારું એવ મજા આવી જ મળી જાય તો મજા આવે. ફોટ બોલડ છે. પછી. હું તો નવી કંઈક ટેકનોલોજી, મને એમ થાય કે મારી અગર તો હોવી જ જોઈએ, તો જ મજા આવે. કદાચ છેલ્લે પાણીની મોટર ને પંપ આવે ને, એ રીતે એ મારી. તો માંડી વામાંડીએે તો હોવા જ જોઈએ, સારા ટ્રેક્ટર હોય, સારી ગાડી હોય, સારી બાઈક હોય. સારા ગામમાં એ કંઈ ટૂલ હોય.
માર તો છે ને, ખબર તો એવું. હ ઉડતીકા.
અવાજ આગેથી આવે છે. રિપીટ કરો ફરીથી.
ઉડતી ગાળી. આવે છે આવે બસ. એવું પોસિબલ હોય તો લઈ શકીએ એમાં શું છે.
પણ તમે ગાડી આ કોઈ ઉડવા મને ને કેમ કે તમે તો ર્યા.
પાપા ની પરી.
હા, તો ઉડારો જ ને તમે, યાર, બધા લોકો.
હા, ઉડાઈએે અમે તો.
કોને.
બધાને જ.
ગા હા એમ ગાડીને કે બધાને.
બધાને છે. પણ આપડે ઈન્ડિયામાં એવા રોડ હોવા જોઈએ. એમ ઉપર પણ હોવા જોઈએ નીચે પણ હોવા જોઈએ એટલે બહુ ટ્રાફિક ઓછો થાય કેવું લાગે તમને?
તો બનાવે છે અમદાવાદ જેવા મેટ્રો સિટીમાં અત્યારે બે બે ત્રણ ત્રણ માળના રોડ બની ગયા છે ઉપર. અરપર ઉપર.
બધે જ હવા જોઈએ બધે જ.
ખર્ચો લાગે ને એમાં એટલો બધો તમે ટેક્સ તો ભરતા નથી કોઈ વ્યક્તિઓ. તો એટલોું બધું વિકાસ કરીને આવએ જએ.
એતો છે. ચાલો બોલો ત ભેજો.
ટોપિક મેદ અઈ પોતોવા.
આપીજો ત્યારે તમે? હમ.
તે ટોપીકર ન વાયપ તો.
વિચારો કંઈક વિચારો. તમને એવી કંઈક હા તો શું?
ચાલો તમને એક ડ્રોઈંગ કરવાનું કહવ મેં બરાબર. તો તમે હું ડ્રો કરો તમને શું આવડે?
મળને તો કુદરતી દ્રશ્ય દોડતા ઓડે હમ.
બસ તે જવડે.
ફેવરટ ચિત્ર છે યાર તો.
હાચ કોવણ તો મણ પણ પેલા જાતે દસમામાં મેં નથી દોડતી મેં મારા ભાઈ છે મારા અંકલ ના દીકરા. એમની પાસે દોરાતી હતી, પછી મને ટ્વેલ્થ પછી ખબર પડી કે ના મને હોય ઇન્ટરેસ્ટ છે આમાં, પછી મેં દોરતી થઈ. પછી મને આવડી ગયું.
બરાબર છે, હરે પછી તમારે જો ન કરતા હોય જે તમને ન ખબર કે આ સ્કીલ મારી આગળ પણ છે એક વાર ટ્રાય કરો તો મજા આવે ખબર પડે. એસ્લોર કરો.
હમ. સાાચી વાત મને બું એક્સપ્લોર કરને તો આપણને ખબર પડે કે ના મને આમાં ઇન્ટરેસ્ટ થાય એવું કેવું.
તો પછી કરો એક્સપ્લોર.
મચ્છર ને એક શું કેવાય. એક હ બધા મચ્છર ને મારી નાખવા હોય તો હું કરવું જોઈએ.
એવી અગરબત્તી આવે છે ગુડ નાઈટ ની આવે છે એલે ઘણી જોઓ તો મળી જાય.
પણ આખા જગતના આખા વર્લ્ડ ના, કથી મચ્છર જ ના આવા છે બસ.
તો પછી એની મારે તો કંઈક. એવું તો થાય શક્ય જ નથી ને કેમ કે એવું કરવા જોઈએ તો કેટલી બીજી જીવ જંતુઓ જે કામના છે એ પણ મળી જાય.
કોણ મળરી છે મીઠા.
બીજા જીવજંતુ જે કામના જે.
પણ આપડે એકટલું મચ્છર માદ જ છોડીશું ને દવા.
હા પણ મચ્છર માટે જે સ્પ્રે કરીએ કે ગમાઈ કરીએ તો એ બધાને ઇફેક્ટ તો કરવાની જ છે.
સારું જાવ્યા તમે તો કશું, બોલો તો ટોપિક બીજો.
કય તમારો એને ટોપિક બોલવાનો.
મેં બોલી ને મચ્છર વાળા તમારી વારી છે બોલો.
ઓકેાર તો પછી ટોપિકમાં હું બગા આપીએ. જો તમને એક દિવસ પંખા વગર જીવવાનો મોકો મળે. રહી શકો એસી નહી પંખા વગર એ સી બેસી તો નથી જ ત્યા
હમ્મ રહી શકું તો એમાં શું છે.
એક દિવસ આખો રહી શકું હા પખા વગર હો.
હા રહી શકું એવું કઈ છે નહી કે મેં કઈ ક. એવું દુનિયામાં કશી વસ્તુ નહી જેના વગર હું ના રહી શકું.
ચા વગર.
હા ચા મેં આજે પીધી નહીં છોડી દઈશ હવે ચા તો મેં. મેં કોલેજના ત્રણ વર્ષમાં ચાર્જ નહી પીધી ખાલી લાસ્ટ યર માં પીધી બસ તેઓ અ શિયાળો આયો ને તો મને બહુ ઠંડી લાગતી એ તળપમાં મેં પીધી તી બસ.
બરાબર જમ્યા વગર ચાલે.
જમ્યા વગર તો કોને ચાલે.
તમે કીધું એટલે એમ ચલાવાનું એમ.
એ પણ મેં ઉપવાસ રાખી શકું છું એવું કઈ નહીં કે જમ્યા વગર પણ મેં મરી જવાની.
સાત આઠ દિવસ નો કે સાત આઠ કલાક નો.
આઠ આઠ હમણા અમારા ગૌરી વ્રત આવશે ને. ગરીબ વ્રથ કે કયુ વ્રત કેવાય એને. શંકર પાર્વતી ખબર નહિ કયું વ્રત આવે છે હમણાં મન તો કશે એટલે ટકાનો ઇન્ટરેસ્ટ નહી વર્ત કરવામાં પણ મમ્મી એ જબરજસ્તી મને પરાને લેયું છે. કરવું પડશે તેમાં એકલામ પેલું કેવું. ખાલી આજ ડ્રાય ફ્રુટ જ ખાવાના કઈ ખાવાનું નય યાર મળે એટલો જ કાળ ચડે ને.
તો પછી પણ તમને ઓલો શું કેવાય કે લ શબ્દ મને ભૂલી ગયો એની માટે હું હલ્લો.
આ મને હંભરાય છે બોલ.